હલો
હલો
કેમ છો? ઘણા દિવસ
કેમ છો? ઘણા દિવસથી તમારી સાથે વાત નથી થઈ બસ છુ, આજે પરિવાર સા સાથે પાણું છું હા એ તો વાત ખરી કે જ ઘણા દિવસો થઈ ગયા આપણેે વાત નથી કરી કે
હમ! હા સાચું છે. આજકાલ કામ એટ
આજકાલ કામ એટલું વધી ગયું છે ને કે, બરાબર રીતે સમય મળતો જ નથી. ખરેખર પરિવાર સાથે સમય વિતાવાનું તો મળતું જ નથી. એવું કેટલીક વાર મારે થાય છે મનમાં, ક્યારેક આમ થાય છે કે હું વિતાવીશ પણ, સન્ડે બી આમને આમ જતો રહી છે.
હા
હા! બરાબર પરંતુ સાચું કહું, તો મારું કોઈ પણ કામ ટાઈમ
પર થતું જ નથી. અને હવે એવું છે કે?
એના લીધે તમે પરિવારને સમય નથી નથી આપી શકતા
બરાબર છે! એટલે મને એવું લાગે છે કે, પરિવારના સાથે ટાઈમ અ વિ વિતાવા માટે એકાદ પ્રવાસ જરૂરી છે.
એ તો બહુ સરસ વાત કરી તમે કે, પ્રવાસ જવું જોઈએ, પણ પ્રવાસ જવા માટે ઘણી પ્લાનિંગ કરવી પડે છે કે, આપણે બજેટ બી વિચારવું પડે છે કે પછી બીજા બધા સંજોગો બી જોવા પડે છે. કે હાલ ફિહાલ બહાર કેવો વાતાવરણ છે? જવા યોગ્ય છે કે નથી? કે હમણાં એવું ચાલે છે કે રેસ્ટોરન્ટ બંધ છે તો એ બધું બધુ ખાવા પીવાની સગવડ આપણને મળી રહેશે કે નહી, એ બધા વસ્તુ આપણે જોઈને પછી જ વિચારવું પડે, બીજા ઘણા ઓપ્શન્ છે આપણને સમય પસાર કરવા માટે, આપણી ફેમિલી સાથે
બરાબર છે પણ મને એવું લાગે છે કે આપે થોડુંક પ્રવાસ જઈએ ને, તો આપણુ માઈન્ડ ફ્રેશ થઈ જાય, નવી જગ્યા જઈએ નવી વસ્તુ શીખવા મળે, નવું એટમોસફિયર આવે, એટલે આપડી થોડુંક મન બી હલકું થાય, આપડું મગજ મગજ બી શાંત થાય, આપડે જે ડેલી રૂટનથી થોડુંક બહાર નીકળીએ, થોડુંક આપણે ડિફરન્ટ મળે ડિફરન્ટ મળે, એટલે મને એમ છે કે પ્રવાસ ઘણું ઇમ્પોર્ટન્ટ છે, તમે છેલ્લે ક્યાં પ્રવાસે
પ્રવાસે ગયા તા હું તો તમને સાચું કેવ હું ઘણા વર્ષોથી પ્રવાસમાં ગઈ જ નહીં, કારણ કે મારા ઘરે કામનો એટલો છે. કે પતતું જ નથી, એક નહી તો બીજો બીજો નહી તો ત્રીજું, કા તો પછી કોઈ માંદું પડી જાય છે કાં તો બીજી કંઈ વસ્તુ આવી જાય છે, તો મારે તો ઘણાં વર્ષોથી આ કે હું પ્રવાસે ગય જ નથી કારણ કે, જો ઘરે બેસીને ચા પીને થોડુંક ટાઈમ પસારી લઈએ મને લાગે, એ બી પ્રવાસ જેવું જ છે કે આપણે મન હળવું કરી લઈ છે. કે આપણી દુઃખ સુખની વાતો કરી લઈએ છે, એ તો ને સાચું કહું આટલા અમારા પૈસા બી બચતા નથી ખર્ચો આવી જાય છે, ઘરે કંઈ ના કંઈ, તો એ હિસાબે અમારું પ્રવાસનું પ્લાનિંગ જ નથી થતું, તમારું ક્યાં જવાનું થયું હતું લાસ્ટ ટાઈમ?
હમણાં હું લગભગ બે મહિના પહેલા જાન્યુઆરીમાં કેરેલા ગઈ હતી, મને ખુબ જ મજા આવી અને બહુ સરસ એક્સપિરિયન્સ હતો મારો, અને ઘણું બધું જ
કઈક નવું જોવા મળ્યું અને આમ તમે જોયે ને તો, કેરેલા એટલે એમ એટલું બ્યુટિફુલ એટલે એટલું સુંદર છે એટલું સુંદર છે, એમ તમારે એમ જ લાગે કે તમે કોઈ સ્વર્ગમાં આવી ગયા. એટલે એમ કે ને કે નેચરલ બ્યુટી છે આખું, બધું નેચર બહ બહ સરસ છે, એટલે તમે બી જજો કોઈ દિવસ તમારે ટાઈમ મળે અમે પણ બહ વર્ષે ગયા, અમે કેટલા વર્ષથી કોઈ જગ્યા જતા જ નહોતા, બટ આ વખતે અમે નક્કી કર્યું હતું, કે આ એક પ્રવાસ તો કરશું જ, એટલે અમે પૈસા થોડા થોડા સાઈટ પર મકુવાના ચાલુ કર્યા, અને અમે એકદમ ઇકોનોમિક
પેકેજ લીધું હતું, એમાં બધું જ આવી ગયું હતું, અને અમારો એક્સપિરિયન્સ બી બહુ સારો રહ્યો, વધારે દિવસ નહીં પાંચ જ દિવસ ગયા ત, પણ એ પાંચ દિવસ બી બહુ સરસ રહ્યા. અને અમારો એક-
પરિવાર સાથે વાત કરવાની મજા જાજ કંઈ અલગ હોય છે ને, નહી આ તમે પ્રવાસે ગયા ત્યારે તમને કદાચ, આ વસ્તુ ન ખબર પડી ગઈ હશે કે પરિવાર કેમ મત મહત્ત્વનો છે.
હવે અમે પેલા સાથે જ ર રહેતા. જોઈન્ટ ફેમિલીમાં જ રતા હતા પણ હવે સંજોગ વર્ષ અમે લોકો બધા છૂટા પડી ગયા, કારણ કે કોઈકને બહાર જવાનું આવ્યું બીજી સિટી માં ઓપોર્ચુનિટી સારી મળી જોબ એમનું કામકાજ ત્યાં છે.
કચ્છ ક્યાં છે.
બધાના સાથે
કીધું તમે તો તમને ઘણી પ્લાનિંગ કરવી પડી હશે આમાં તો કારણ કે હું તો કે છેલ્લા કેટલાક સમયથી વિચારું છું પણ મારું થતું જ નથી. આ વસ્તુ હું મારા કઝિન્સને કે મારા બીજા જે ફેમિલી મેમ્બર્સ છે, એમને કહું છું કે આપણે આમ તેમ કશે જઈએ હમણાં હાલ ફિલહાલ હું સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી બી નથી ગઈ છું, તો હું એમને કહું છું કે આપણે એ બને ફરી લેશું નવી જગ્યા છે. આપણા ગુજરાતમાં જ છે પણ એ લોકો હા કરે છે ને પછી છેવટે ના જ પાડી દે છે કારણ કે એમને બી કશે ને કશે કંઈ કામ આવી જાય છે ને મારું બી કંઈ આવી જાય છે તો મારે એ જ જાણવું હતું કે તમે કેવી રીતે પ્લાનિંગ કર્યું ને કેવી રીતે તમારા બધા લોકો રાજી થઈ ગયા આવવા માટે.
સાચું કહું ને તો અહિયાંયા અમે લોકો અમારા કેસમાં તો એવું છે કે પેલા બધા એ બુક જ કરી નાખું અને પછી બધાને જણાવું કે આ તારીખે જવાનું છે. ને અ ઓલરેડી તમારે ખબર છે કે પૈસા ભરાઈ ગયા છે એટલે પૈસા પાછા એટલા તમારા મળે ને તમારે કપાઈને મળે એટલે તમારા પૈસા ન નુકસાન થાય એટલે એમ કેવું ને કે ન છૂટકે બી બધા.
કે ભી બધા બધા હા પાડીને બધા રેડી થઈ ગયા.
કારણ કે જો આવી રીતે નહી કરતે ને તો બધાને કઈ ને કઈક પ્રોબ્લેમ રતે જ કોઈને કામ નું રતે કોઈને કોઈ એક્ઝામ નું રતે કોઈને પરિવારનું. રેતે કોઈ નું હેલ્થ નુ રેહતું. તો અમે આ વખતે એ કે બુક કરી નાયખું પછી કીધું કે જેી પૈસાનું નુકસાન થ તમારે ભરવા પડશે એટલે પછી બધા એ ધીરે ધીરે પોતપતાના બધા પ્રોબ્લેમ સોર્ટ આઉટ કર્યા. અને કઈ પણ કરીને એ લોકો કીધું કે ના ચાલ કઈ. હવે પસા નુકાન નથી આપ જઈ એટલે પર્સનલી મારું પણ એવું જ હતું કે મને ખબર જ નો હતી કે આવી રીતે બુકંગ થઈ ગઈ છે. એટલે હું એ જોબ કરું તો મારે રજા લેવાની. તો પછી મેં કીધું ચાલો હવે હું રજા નહીં લઉં ને નહી જાઉં તો મારા આમ બી નુકસાન થઈ જશે એ પછી હું એ મારા ત્યાં એ રિક્વેસ્ટ કરી ને મારી ર રજા મંજૂર થઈ. પછી હું ગઈ નહી તો હું તો નાચ પાડી દેતે કે મને રજા મળે નહી.
ને આ ટાઈમ પર મારાથી જવાય નહીં. આ તો આજે તમારાથી મને નવી વસ્તુ શીખવા મળી કે પછી હું આવું માની શકું કે આ જ્યારે ફેમિલી ટ્રીપ પર જવું હોય અમારે તો આ એક નિંજા ટેકનિક. છે કે આપણે કે આપણે બુકિંગ કરાવી દઈએ ને પછી છેવટે બધાને આવવું જ પડે કારણ કે જો પૈસાની નુકસાન થાય તો એ લોકો કાં જવાના આવશે જ.
હા એક વાર તમે ટ્રાય કરીજો આ તમે જે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું કહો છો ને તેની માટે તમે આ એક ટ્રાય કરી શકો છો કે તમારે આમ બી તમારે સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે પહેલાથી બુકિંગ કરાવવી જ પડે છે તમારે. ત્યારે. પેલા ઓનલાઈન તમારે બધું રજીિસ્ટ્રેશન કરી દેવાનું હોય તો તમે આ રીતની ટ્રાય કરી શકો છો કે તમારે આવું બધું કરી દેવાનું રજીસ્ટ્રેશન કરી દેવાનું પછી કેવાનું કે ભ મેં તો પૈસા ભરી દીધેલા છે. અને હવે જે બી કઈ નુકસાન પ એવી રીતે તમે ટ્રાય કરીશો શકો છો કદાચ વર્કઆઉટ થઈ જાય, અને જો કેન્સેલેશન આવશે બી તો એક કે બે નું આવશે, વધારે વધારે બાકી બધા તો બધા થોડી કે એટલા બધા આટલું બધું લોસ લઈ. એટલે તમે આવી રીતે કરીને જયા જાઓ, અને બહુ ફાઇન છે સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ જોવા જેવું છે, એક વખત મારું બી બાકી છે પણ મેં જે રિવ્યુ લીધેલા છે, તેના હિસાબથી બહુ સરસ બસ જગ્યા છે.
એટલે આપે એક વાર જવું જ જોઈએ, આપ ગુજરાતમાં રહીને તો જવું જ જોઈએ. ચોક્સ ગુજરાતી થઈને જો આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી ના જાય તો, ખૂબ જ શરમવાળી વાત છે આ તો.
હ એજ ને લોકો ક્યાં ક્યાંથી આવે છે.
પણ જઈ આવજો, હમ્મ.
ને હું બી જવાનો પ્રયાસ કરીશ, કે બધાને હું સંપ બની બનાવીને લઈને જ જાઉં, ને તમારી વાતોને ધ્યાનમાં રાખું, એવું હું પો પોતે જ વિચાર વિચારતી હતી કે આજે આજથી હું હવે ઇમ્પ્લિમેન્ટ કરા, કે મારું વેકેશન હમણાં આવી રહ્યું છે, બ ચૌબી વેકેશન મજા માણવાના છે, તો બધાને મલાવીને હું સ્ટેચ્યુ ઓફ યુનિટી જાઉં જે નજીક બી છે, ને કોસ્ટ ઇફેક્ટિવ બી છે, તો તા જવું જેવું છે, ને લોકોને સારું બી લાગશે. આવજો.